હલો
હા બોલ
કેમ છે
મજામાં તું કેમ છે
કઈ નહી એમ જ બેસેલી છું હમણાં ટીવી ચાલુ કરવાની
ટીવી પણ જુવે છે તું
હા યાર એક બે સિરિયલ જોયેલું છે અભિપ્રજ્ઞા નું ઓળખી છે ને કુમકુમ ભાગ્યા વાળું સિરિયાલ
હા હા એ જોયું
એ આવી પ્રજ્ઞા મને બહ ગમે છે ને એનું આવે છે એક સિરિયલ તો એ જોયું છું
ઓ હમનાવા
હા એ જ બહુ મસ્ત લાગે છે મને એટલે એ એ બનેને જોડી મસ્ત છે એટલે મને
સીરિયલ છે
હા એ જોવું છું બધું તો કાય જો બહુ કંટા આવડે છે
તો એમાં બધા રાસ ખુલી જાય છે તરત જ
હા તરત જ અને બધા સિરિયલમાં તો આટલું કટાડ આવે બધા સિરિયલમાં સીન ચાલે છે જે ની થવું જોઈએ એ પણ સીન ચાલે છે. હા એના કરતા તો આપણે સારી સિરિયલ બનાવીએ.
એજ તો
હા ને એકદમ કેટલા સીરીયલ નું કંઈક કંટાળ આવે છે કે કે શું કરું છું અ મે જોવાનું બંધ કરી દીધું હમણાં એ એમ મને ગમે છે એ કપલ એટલે મેં જોવ છું અને પછી એક કલર્સ પર આવે છે એ સિરિયલ જોઉં છું.
કલસ તો શું બરેલી ના બચ્ચા
હા બરેલી નું વચ્ચન એ દેખ સારું લાગે છે.
એમાં તો બહુ હ હસી આવ્યા કરે ને.
હા બહુ મજા આવે છે કઈ ને કઈ થાય છે હમણાં તો આગળ બહુ મજા આવશે.
બઉ મજા આવે છે એ જોવામાં તો.
હા મને પણ બહુ મજા આવે છે. તે પેલા સિરિયલ હતું સ્ટાર પ્લસ આવતું હતું એ એના જેવા જ છે બસ એ. આ અમારે કોમેડી છે.
હા એવું હતું ને પેલા પાંડ્યા સ્ટોર કરીને.
હા હા એ એનું જ કોપી લાગે છે મને. બટ થોડુંક એમાં કોમેડી વધારે છેઆ વાળું. પેલામાં ઇમોસનલ વધારે છે.
હા એમાં પણ ચાર ભાઈઓ હતા એમાં પણ ચાર ભાઈઓ છે એમાં તો પેલાનું. માં હતી એમાં તો અત્યારે બાપ છે.
હા બરાબર
થોડોક ફરક.
પેલામાં હતું એમાં એની.
હા એમાં હતી ને વીલચેર માં બેઠી રહેતી હતી.
હા હા જે ધરાને બહુ પરેશાન કરતી હતીને. હા યાદ આવી ગયુ બહુ ખતરનાક હતી એ
બહુ ખતરનાક હતી.
એ સિરિયલ પણ પૂરું જોયલુ મને પણ મસ્ત લાગતી હતી.
હમ.
કઈ નઈ એ તો સિરિયલ વાળું છે આ રિયલ નથી થાય છે આપડે એટલા બધા એમાં.
એ જ તે સીરિયલ જેવું રિયલ. સીરિયલ જેવું રિયલ લાઈફમાં થઈ જાય તો શું વાત.
હમ.
જેટલું સિરિયલ માં દેખાવે છે એટલું. રિયલ લાાઈફમાં થોડુંક થાય ને ની થાય.
ની થાય નાર્મલ. કઈ નહી આપણને એન્ટરટેન કરે છે. બરાબર ચ એમાં ટાઈમપાસ થઇ જાય છે બધાનો કામમ કરી. બધા લોકો જોવા લાગે છે એમાંથી એમ તો મારા ઘરે. તો એવી રીતે બધા જોય છે. એ સિરિયલમાં ઓછું મારા ઘરે થાય છે એ બધું લાગે. બધાનું રિએકસન એવા આપે છે બધા.
એકદમ સિરિયસ જોઈને ને.
હા વો એક તો મારી મોટી બેહેન છે ને એ. આ કયું કયું સિરિયલ જોયને મને પણ નથી ખબર કે. પહેલા પહેલા વાર જોઉં છું એવું લાગે જ્યાં. જયારે આઈવી છે ત્યાં સુધી મે જૉયુંતુ કે કયો કયો સિરિયલ. લગાવ જ ટવી કલર તો શું શું લગાવું છ ખબર નથી પડત. એ એ જોય છે પછી મેં પણ બે ફેલી રહું છું પછી જોવું પડે મને.
એવું જ થાય મોટી બહેન આવી જાય ને તો એવું જ થાય.
એ તો પોતાનું મનમાન જ કરતા ન. તું બતાવો ચાલ રહેવા સેરિયલ નું વાત સિરિયલ ને તું બતાવ. શું કરે છે.
કાઈ નહી યાર રોટલી બનાવ્યા કરું છું તારા સાથે વાતો પણ કરી.
હા હલો અવાજ આવે છે.
હા આવે છે
હ તું શું કરે છે
હું હું રોટલી બનાવવામાં જાઉં છું
તો રોટલી બનાવવાનું બાકી છે છે માછલી બની છે અને રોટલી બનાવવાની બાકી છે
હલો તમાર હા અત્યારે આ બરાબર આવે છે
હા બા હમણાં તો એમ જ તો વસેલું કે દૂર પણ નહી મળે કે નેટવર્ક પ્રોબ્લમ થાય કઈ નઈ મેં કેતી છું એક દિવસ મારા ઘરે આવજે ને એ બે ત્રણ દિવસ પછી બિરયાની બનાવવાનું છે મારે ઘરે
બિરિયાની બનાવવા માટે
હા મતલબ તું સર તારા ઘરે એક દિવસ ખાઈ હતી ને તો બહુ ફાઈન લાગ્યું એટલે મેં કહયુ કહી દીધું મમ્મી ને મારી ફ્રેન્ડ ને બોલાવી લઈશ તો એ હેલ્પ કરી દેસે સારું એ મહેમાન આવે ને
હા આવી જઈશ
જૈસે બન
હ નેટવર્ક અટકે છે યાર
નહી યાર બરાબર છે મારું તો પ્રેમ મને તમને લાગે
અટકી અટકી ને અવાજ આવે છે ને હેલો
હેલો
હા આવે છે
મને નિ એ જ વરસાદ છે વરસાદ પડે છે ને એટલે પ્રોબ્લેમ થાય છે બહુ બધા લોકો સાથે પ્રોબ્લેમ થાય છે આનું નેટવર્ક
આજે તો બહું થયા વરસાદ તો
હા પડે છે તો બહુ પડે છે નહી પડે તો કઈ નહી પડે
એક વીક તો પડ્યા જ નથી એક વીક તો લગાતાર
હમ્મ.
એવું જ થાય.
કાય નહી પડે તો સારું મન લાગે મને એમ વાતાવરણ ઠંડુ ઠંડુ જેવું લાગે પડવું જ જેઈએ વરસાદ તો
રાત્રે ઊંઘ બહું મસ્ત આવે
હમ્મ ફરવાનું પણ વિચારું છું એક વાર જાઉ ફરવા
હમ્મ બા
બીલસન હિલ વિલ એક વાર એ વરસાદમાં તો જાય છે બધા ફરવા આપણેે બધા મળીને જઈશું તો સારું ને વિલસન હિલ
હા તો આપણેે પ્લેન બનાવીશ તો આ જઈશું
હા મને ભિલતા નહી જવાનું મન થાય છે બહું દિવસ વિચારું છો ભાઈ ને પણ કીધું છે ચાલ એક વાર આ આપડે બધા જઈશું કેમ કે વરસાદમાં એ એ હા એ કેમ કે ને વરસાદ મને અત્યાંનું વાતાવરણ પણ બઉ પાણી લાગે અને બહું શાંતિ મળે આપણે ફોટા પણ બહુ મસ્ત આવશે ગ્રીન ગ્રીન જેવું બહુ મસ્ત
હા હા ત્યાંનું તો વાતાવરણ બહું સારું છે
એટલે તો કેતી છુંટ કાઈ નહી બધા બધા લોકો જઈએ તો સારું
રસ્તો પણ આમ તેમ છે બાઈક વાઈક માં જઈયે ને કોક દિવસ એમાં તો બહું મજા આવે છે
હા પણ આટલી મોટી ફેમિલી ને બાઈક માં કેવી રીતે લઈ જાવ એક બેને આવડે છે બાઈક બેમાં કેટલા જણા આવશે એક બાઈકમાં સમજી લે તું બે બે કરીને તો પા ચાર જણ બાકી
બાકી લોકોને નથી લઈ જવાનું
હ બતા માનતી ને બહ પતા ને જવાનું છે તો બધા ન જવાનું
થ ગ હમી પાપાનું તોકંટાલો જાવે
મમ્મી પપ્પી ને નહી લઈ જવાનું એમ પણ આટલો મોટો આટલા મોટા પાર્ક કેથી એ લોકો ચળસે યાર
એજ તો
આપડે બધા જઈશું યંગ પાર્ટી તો સારું બના લ્યું
હા તો જઈશું આપડે એક દિવસ
મ મ જવાચમ ઠંડી ઠંડી મસ્ત વરસાત પર પડે તો કઈ ન ભીંજાઈ જવાબ મસ્ત વાતાવરણ પણ સારું અને થોડુંક સારું પણ લાગશે
અ ખાવા પીવા માટે પણ લઈ જઈશું આપણે ગરમ ગરમ ચાાય પીએ ત્યાં તો બહુ ફાઇન લાગે
હમ
વરસાદોમાં સારુંતાવ કોણ મહેમાન આવશે તારા ઘરે
એ આવશે એ મારી ચાચી ચાચી ના છે ને બહુ છે ને ભાભી લોકો આવવાના છે
હ તો શુંસ બનાવાના
એ તો કઈ નહી હા એ તો કઈ નઈ મમ્મી છે અને બેન છે તો જોઈ લેશે કઈ નઈ
તું કઈ નાવો ન બનાવાના
મને તો કઈ નથી ખબર જ ખ છે ખાવાનું એટલું મને નહ ખબર છે એ તો મમ્મી લોકો ડિસાઈડ કરે છે મારું કામ એ બધું નથી છે એ નોર્મલ કામ છે તારા ઘરે અવાજ આવે છે
હા યાર કોલ આવે છે ને મારી બેન નું એટલા માટે ભિડી નિકાલ ધો દે કે નાની ને કહે છે કે ભિન્ંદની કાણીને હોય મા હા બહુ મોટો અવાજ છે
શું છેકડો ઓછું બોલ ને બવા
ડોક્ટર એક કલો
હા એ ક્યારે પણ સુધરશે નહ હ
હમ
હા બરાબર છે બીધું નાની ને ઓર્ડર આપી છે જેમથી કેક કોટે ધોઈલે
એજ તો
એજ વિચાર છું ને ગોવાઈ જોઈએે ને મેં મેં પણ ક્યારે કે લઈને જવું તો મે જ પોતે થોડી ને કોઈને આપ
રીલ્સમાં જોય ને કે મોબાઈલ જોતા જોતા આપણેે મોટા ને કહીએ કે આવી કરી દે આવું કરી દે એવું જ થાય આપણા લોકો ઘરમાં પણ
હા બધું એ બધું રીલ્સ નું અસર છે મને પણ ખબર છે જેવા રેલ તેવા માણસ ઉપર થતા જાય છે ટાઈમ સારું છે વધારે પડ પણ નહી જોવાનું મન થાય હા હા ચાલ ઠીક ક તને કામ છે તો પછી વાત કરીએ આપણે
ઠીક છે
બાય